હલો જય શ્રીરામ ભાઈ શું કરી રહ્યા છો.
જય શ્રીરામ ભાઈ કઈ ન હાલમાં તો આરામ કરી રહ્યો છું વેકેશન છે એટલે હવે થોડા બેસી રહ્યો છું અને સોશિયલ મીડિયા પર બધું જોયા કરું છું તમે શું કરી રહ્યા છો?
કઈ નહી મેં પણ હાલ મા તો ઘરે જ છું અને હાલમાં જે કોલેજનું વેકેશન પડ્યું છે તો કોલેજ વેકેશન કેવી રીતે હું સદઉપયોગ કરું તે કરી રહ્યો છું. જોઈ રહ્યો છું અને હાલમાં શું છે કે આપડા બાજુ જોવા જઈએ તો સોશિયલ મીડિયા ખુબ જ એક્ટિવ થઈ ગયું છે અને ઘણા સારા એવા કામ સોશિયલ મીડિયા દ્વારા થાય છે. તો આ સોલ મીડિયા છે તેના વિષે વધુને વધુ જાણકારી મેળવવા માટે મેળવી રહ્યો છે. તમે શું આ યુટ્યુબ છે ઇન્સ્ટાગ્રામને બધું વાપરો છો તમે પણ
હા આજકાલના સમયમાં કોણ નહીં વાપરે, કારણ કે યુટ્યુબ છે ઇન્સ્ટાગ્રામ છે એ અમુક લોકો હોય છે કે ઇન્સ્ટાગ્રામ નથી યુઝ કરતા પરુ યુટ્યુબ તો મોસ્ટલી ઘણા બધા લોકો જોઈ જ છે. અને યુટ્યુબમાં ઘણા બધા પ્રકારના લોંગ વિડીિયો શોર્ટ વિડીિયો પછી બધા બ્લોગર બધ પોચ પોતાની આખા જીવનની એટલે આખા દીવાન ની દિવસ આખા દિવસમાં શું કરે શું કરે બધું એ લોકો દર્શાવે છે. અને બ્લોગ બનાવે છે. કારણ કે આપે તમે જાણો છો કે સોશિયલ મીડિયા કેટલું પાવરફુલ છે. અને ઘણા બધા લોકો સોશિયલ મીડિયા પરથી ખૂબ ઉપર આવેલા પણ છે કારણ કે એ લોકો કેટલા વર્ષોની મહેનત એટ કે બે એક વર્ષ ત્રણ વર્ષ પાંચ છ વર્ષ પણ લાગી જાય છે સોશિયલ મીડિયા એ પોપ્યુલર બનવા માટે. કારણ કે ઘણા બધા યુટ્યુબર્સ હોય છે તે એમ જ નથી બની જતા. કારણ કે એ લોકો પણ ઘણી અંદર ઘણા રાત દિવસ મહેનત હોય છે પછી એ લોકો યુટ્યુબર બને છે કારણ કે મે પણ એ પણ જોયું છે કે ઘણા બધા લોકો એમ તો કેટલા પોસ્ટ કરેલા પછી વિયુંજ જતા હોય છે કારણ કે એક જણાણા મતલબ મને નામ તો નથી ખબર પણ એક જણાએ હજાર જેવા પોસ્ટ કરેલા, પછી એ લોકો એક વિડીયો ખાલી મિલિયન્સ સુધી ગેલું તો જ પછી એલોકના બીજા વિડિઓ મિનિટ સુધી જતા ગયા એટલે કે એક વિડીયો જો એલોકોનો પોપ્યુલર થાય તો પછી આગળ જતા થવાના જ. એટલે કે મહેનત કરવા પડે છે અને રોજે રોજ એ લોકો પોસ્ટ મૂકવા પડે છે તો જ એ લોકોમાં ફેફ છે અને સોશિયલ મીડિયાને બાહફુલ એ જ છે કે એ લોકો જે આખા દિવસની જે એ લોકો બતાવે છે લોકો શું કરે છે શું ની કરે છે બીજા લોકોને ગમવું જોઈએ અને પછી એ લોકો પોપ્યુલર બની જાય છે એ યુટ્યુબ પર આપણને ઘણા બધા પૈસા પણ કમાઈ શકીએીએ કારણ કે ઘણા બધા યુટ્યુબર્સ એમ જ નથી બની જતા કારણ કે એ લોકોને પણ ખુબ મહેનત હોય છે ને પછી એ લોકો બને છે કારણ કે મને પણ ખબર છે કે યુટ્યુબ પર કેવી રીતે પૈસા કમાવે છે અનેને કેવી રીતે મળે છે કારણ કે યુટ્યુબ પર તમે જાણો છો કે આપણને ડોલરમાં પૈસા મળે છે કારણ કે ડોલરમાં એટલે કે આપણે જે વ્યૂ પ્રમાણે અને પોસ્ટ પ્રમાણે અને સબસ્ક્રાઈબ પ્રમાણે પણ આપણને મળી જાય છે બાકી રહી જ ઇન્સ્ટાગ્રામ તોમે યુઝ કરો છો અને ઇન્સ્ટાગ્રામ પર ઘણા બધા એવા ફોટા એ રીલ્સ બનાવે છે અને ઘણું બધું એ લોકો ફોટા મૂકે છે અને બધા લોકો કરે છે. અને ઘણા બધા લોકો ઇન્સ્ટાગ્રામ પર ઘણા કારણકે ઈ લોકો આખા એ લોકો કેવી રીતે કોન્ટે ક્ર કરે એ કોન્ટ ક્રેએટે કરે છે અનેવી રીતે લોકોને ગમવું જોઈ કેવું નહી ગમવું જોઈ તે પ્રમાણે એ લોકો વિડીયો બનાવે છે તે લોકો ટન્ડંગ જે વિડયો હોય છે તે લોકો બનાવે છે એમ એટલે કે સોશિયલ મીડિયા નો આપણે આ રીતે ઉપયોગ કરી શકીએ ને મોબાઈલ એ ખુબ સારી વસ્તુ પણ છે અને આપણે સારી રીતે એનો ઉપયોગ કરવો જોઈએ બાકી તમારે શું કેવું છે મોબાઈલ આપણને એ મોબાઈલ આપણ જે મળીયો છે સાધન એ આપણને બધી રીતે ઉપયોગ થઈ જ શકે ને એમ
હા, એમ જોવા જઈએ તો એક મોબાઈલ એ ખુબ જ સારી બાબત ગણાય છે કારણ કે એમ જોવા જઈએ તો ઘણા બધા ના લોકો એમ પણ છે કે મોબાઈલ એ ખુબ જ હાનિકારક છે કારણ કે કેટલાક જણા બાળકો શું કરે છે કે ફોન માં જ લાગી રહ્યા છે આખો દિવસ સોશિયલ મીડિયા પર એક્ટિવ હોય છે અને જાત ચાતની રીલ્સ જોય છે. યુટ્યુબ પર વિડીયો જોઈ છે. અને ખાસ કરીને જે ઘણી બધી ગેમ છે જે કન્ડી ક્રોશ, સબવે સફર પછી ફ્રી ફાયર બીજી એમ આઈ એમ જે ઘણી બધી ગેમ છે તેમાં પોતાનો ટાઈમ વેસ્ટ કર્યા કરે છે એમ તો જોવા જઈએ તો એ લોકો ટાઈમ વેસ્ટ નથી કરતા પરંતુ જો એ લોકો ખાલી રમવો પડતો જ રમે છે તો એ ટાઈમપાસ જ છે અને જો એ લોકોને ટાઈમ એટલે જે જોબ કરતા હોય કે પછી કઈ કામ કરતા હોય ને વચ્ચે ટાઈમ મળે ત્યારે જો એ રમતા હોય કેમ તો ચાલી જાય છે અને બીજું શું છે કે એ ગેમ ન એ લોકો વિડીયો ઉતારી ને - સોશિયલ મીડિયા દ્વારા એ લોકો વિડીયો બીજાને પણ બતાવે એટલે કે યુટ્યુબ કે ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ ને મોટા વિડીયો એટ શોર્ટ વિડીયો એમ બનાવતા હોય તો એમને પૈસા પણ મળે છે તો સારો પણ છે પરંતુ ગામડામાં એ લોકો શું કરે છે ગામડાના લોકો કે એ રી તે લેતા નથી અને એ લોકો આખો દિવસ ગેમમાં લાગી રહે છે અને એ લોકોને એવું હમણા યાદ ખબર નથી પડતી કે શું કરવું જોઈએ આગળ તો એ લોકો ગેમમાં પોતાનો ટાઈમ વેસ્ટ કર્યા કરે છે જેના લીધે કેટલાક કેસ પણ બને છે કે તેમાં એ લોકો માનસિક રીતે તણાવમાં મુકાઈ જાય છે મૂઝવણ મુકાઈ જાય છે તો આપણે એવું નહીં કરવ જોએ જેમ બને તેમ સોશિયલ મીડિયાથી દૂર રહેવું જોઈએ અને સોશિયલ મીડિયા એમ જોવા જઈએ તો ખુબ જ સારી બાબત પણ છે કારણ કે સોશિયલ મીડિયાને લીધે પણ આપણેે હાલમાં તો ડિજિટલ પેમેન્ટ પણ આવી ગયું છે તેમાં શું છે કે આપણે એક ખાતા માટે બીજા એક ખાતામાં પૈસા પણ ટ્રાન્સફર કરી શકી છી પેલા ઘણી બધી મૂંજવણ હતી જેમ કે આપણા હાથમાં કેશ પૈસા હોય તો ફાટી જવાના કે ચોરી ચોરાઈ જવાનું કે પછી વરસાદ ઋતુ હોય ત્યારે ભીનાય જવાનો પણ ભય રહેલો હોય છે પરંતુ જે ડિજિટલ પેમેન્ટ આવ્યું છે પછીની આ બધી પ્રોબ્લેમ પણ સોલ્વ થઈ ગઈ છે અને બીજું તો શું કે એના કારણે આપણું બેંકમાં જે લાઈનોમાં ઉભી રહેવા પડતો હતો આપડો પગાર હોય કે પછી કઈ પણ આપડા કોઈ ખાતામાં પૈસા નાખે અથવા કોઈ વેપારી આપણા ખાતામાં પૈસા નાખે તો એ ઉપાડવા માટે આપણે ઘણી બધી લાઈનોમાં ઉભી રહેવું પડતું હતું પરંતુ જે સોશિયલ મીડિયા અને ડિજિટલ પેમેન્ટ જેમ આગળ વધ્યું છે તેમ જોવા જઈએ તો આપણે એટલું બધું હવે મૂઝણું મુકાતો નથી અને આપને ઘણી બધી લાઈનો પણ ઉભી પડતો નથી અને પૈસા પણ સરળતાથી મળી રહે છે એટલે મને તો સોશિયલ મીડિયા ખુબ જ ગમી રહ્યું છે અને તમે કોઈ વાર શું તમે પણ આમ ગેમને એ રમતા હશો તો તમે તમને ટાઈમ મળે ત્યારે જ રમો છો કે તમે પછી આખો દિવસ લાગી રહ્યો છો ફોનમાં ને ફોનમાં.
ના ના હું તો . મોસંટલી ફ્રી બેઠ ફોન ખાલી એમ થોડી વાર ને બ ફોન જોવાનું મને ગમે જ નહી કારણ કે ફોનમાં માથું પણ દુખે છે વધારે જો વધજો પછી આપણને પણ લાગી જાય છે એટલે કે આપડે આવું બધું એન કે ઘણા બધા યુવાનો છે ઘણા બધા બાળકો છે તે હમણાં ફોન પર ખૂબ બધા લાગી જ રહે છે અને એ લોકો સમજતા નથી અને ફોન પર તમે જાણો છો કે ઘણા બધા યુટ્યુબ પર બી નાના નાના છોકરાઓને હમણાંથી જે એ લોકો ફોન આપી દે છે માતા પિતા કારણ કે જેમ મોસ્ટલી એ લોકો એ લોકોની ઉંમર બે ત્રણ વર્ષની હોય તો પણ એ ફોન જોવા આપી દે છે એટલે એ લોકો એવું નહી કરવું જોઈએ કારણ કે હમણા નાના બાળકોને માટે ફોન તો આપવું જોઈએ જ નહી કારણ કે ફોનના લીધે એ લોકોની આંખ પર છે પછી એ લોકોને શરીર પર અસર થાય છે કારણ કે નાજુક બધું એ લોકો આવ્યું હોય તેથી કરીને ઈ લોકો હમણાં ખૂબ ગંભીર બીમારી એટલે કે તરત લાગી જાય છે એટલે કે આ બાળકોને નહીં આપવું જોઈએ અનેને જે હમ નવમાં દસ વષ સ્કૂલ જે બાળકો છે તે લોકોને પણ ફોન આપવું જોઈએ જ નહીં પરંતુ આજકાલના જે યુવા પેઢી એટલે જે યુવા માતા પિતા છે તે હમણાં થી ફોન આપી જ દે છે અને પછી બધા જે બાળકો છે તે સ્કૂલ જતા તે લોકો ફોન જોયા જ કરે છે આખો દિવસ જે રજા મળે છે તેમાં આખો દિવસ ફોન જ જોયા કરે છે અને બીજું કઈ કામ પણ નથી કરતા ને એ લોકોનું આખું શરીર નબુું પડી જાય છે ફોન પણ લાગી ર ખાય એટ કે એ લોકોને જમવા માટે ફોન પણ જોઈએ તો એ લોકો જમે છે અનેને એવું પણ બધા કરે છે એટલે એવું નહી કરવું જોઈએ અને ઘણા બધા કિસ્સાઓ તો તમે જાણો છો કે હમણાં જે હમણાં જે બાળકો છે અને જે યુવા પેઢી પણ છે તે લોકો આવી બધી ગમેતી એટલે ગેમ તો સારી કેહેવાય પરંતુ જે પબજી છે ફ્રી ફાયર છે તેમાં આખો દિવસ લાગી જ રહે છે અને તેમાં ઘણો બધો ટાઈમપાસ કરી મૂકે છે અને આ ઘણા બધા ઘંટો સુધી એ લોકો રાતના પણ મોરાખા સુધી રમ્યા કરે છે અને પછી તમે જાણો છો કે આપણા આગળ તો એવું બધું સોશિયલ મીડિયા પર લોકો આવી બધી ગેમ રમવાથી એ લોકોના મગજ પર ખૂબ અસર થઈ ગયો અને આત્મહત્યા પણ કરી લે છે એવું પણ કરે છે બધા લોકો અને માતા પિતાથી એ લોકો પૈસા પણ માંગે છે આ ગેમ માટે એના અંદર ગેમમાં પૈસા નાખે છે ઘણી બધી સ્કીમો માટે એવું બધું બધું કરે છે કારણ કે આ યુટ્યુબર પર એટલે કે યુટ્યુબ યુટ્યુબ પર જોઈને બધા ઘણા બધા યુટ્યુબર્સ છે એ ગેમિંગયુટ્યુબર્સ છે તે એ લોકો તો ર છે પરંતુ એ લોકો અલગ મગજ થી લે છે જે બધા જોય છે તે લોકો કારણ કે યુટ્યુબર્સ તો પોતાનો પૈસા કામવા માટે લોકો યુટ્યુબ પર આવી બધી ગેમ રમે છે પૈસા કામવા માટે એ લોકો કરે છે પરંતુ હમણાં જે બા યુવાનો છે પ એ જે બાળકો છે તે એ લોકો એવું નથી સમજતા ગમે તે્યા પૈસા નાખે છે ને એવું બધું રમે છે અને એ લોકોને રાત દિવસ ઊંઘ પણ નથી આવતી ને એ લોકો ફક્ત ખાલી ફોનમાં જ જોયા કરે છે ને ગમે તેું ઊંમાં બોલ્યા કરે છે એવું પણ મું સાંભળેલું એટલે આવું બધી અસર આડઅસર થાય છે એ લોકોને એટલે કે હમણાં ના જે બાળકો છે પછી તે લોકોને આવું ફોન આપવું જોઈએ નહી કારણ કે આવું બધુ અસર થઈ જાય છે બાકી તો ફોન આપણો ઘણો યુઝફુલ છે કારણ કે તમે કીધું કે ઓનલાઈન પેમેન્ટ ઓનલાઈન પેમેન્ટ ખુબ સારી વસ્તુ કેહેવાય કારણ કે એના લીધે આપે ઘણી બધી પ્રવૃતિ આપણે ઘર બેઠા પૈસા કોઈને નાખ લખવા હોય કે કોઈ આપણા સગા સમયની અથવા કોઈ આપણે કોઈ વસ્તુ લીધેલું હોય તેને આપણે પૈસા ચૂકવવાના હોય તો આપડે ઘર બેઠા એના બે ફોન માં એના બી સુવિધા હોવી જોએ એ પેમેન્ટ તો આપડણે કરી શકીએ છીએ એટલે ખુબ સારી વસ્તુ કહેવા છે અને આપણે સરળતાથી પટી જાય છે અને યોગ્ય રીતે આપણને સારું ખબર પડે છે કારણ કે સોશિયલ મીડિયા આવી બધી વસ્તુ આપણને જોવા મળી જાય છે અને મોબાઈલ પર તમે જાણો છો કે આપણે સ્ટડી માટે કે પછી અન્ય પ્રકારની કોઈ પણ કોઈ સ્ટોરી સાંભળવાની હોય તો આપને ગૂગલ છે ઘણી બધી એવા વેબસાઇટ છે તેને આપણે શોધી શકીએ છીએ શું તમને મોબાઈલ તમને કોઈ સ્ટડી માટે તમને કોઈ અવું મહત્વનું કામ માટે તમને યુઝફુલ થય લો
હા એમ જોવા જઈએ તો મોબાઈલ એ ખુબ જ ઉપયોગી સાધન છે કારણ કે જયારે આમ જોવા જઈએ તો જે કોરોના વાયરસ આવ્યો હતો ત્યારે બધો વાહનો ઠપ થઈ ગયા હતો આપણે સ્થળાંતર પણ કરી શકતા ન હતા અને ઘરની બહાર પણ નહી જઈ શક હતા તો એ એક બે મહિનાનો હતો તો ચાલ પરંતુ એ એક દોઢ વર્ષ ન હતું તો એમાં આપણું એજ્યુકેશન અમે જે ભણતા હતા તેમાં ખુબ જ પાછાત પડી જવાના એવું હતું તો સરકારે એવું કર્યું કે તમે ઓનલાઈન માધ્યમ છે જે સોશિયલ મીડિયા છે એમના દ્વારા પણ હવે ભણી શકો છો તો અમે પણ જે ઓનલાઈન માધ્યમ દ્વા જોડાયા અને અમે અમારું શિક્ષણ પ્રાપ્ત કર્યું અને અમે શું છે કે એમ જ ભણીએ અને અમને શીખવામાં પણ સારું એવું આવ્યું અને જે ભણતર હતું તેમાં અમને એમ એટલું બધું તો નહી ગમ્યું પરંતુ એમાં પણ સમજ પડી જાય છે પરંતુ અમારે ત્યાં નેટવર્કના પ્રોબ્લેમને કારણે થોડી પ્રોબ્લેમ આવતી હતી પરંતુ સરકાર અત્યારે શું જ કર્યું કે આ જે વાયરસ હતો ત્યારે લોકોનું ભણતર નહી પગડે તેના માટે સારું એવું નેટવર્કની સુવિધા પણ આપી એટલે અમને તો ખૂબ જ સરસ નેટવર્કમાં અમે ભણ્યા અને અમને સારી એવી પરીક્ષા જે હતી તે પણ અમે ઓનલાઈન મા્યમ દ્વારા જ આપી અને ઓનલાઈન માધ્યમ દ્વારા પરીક્ષા આપવાની પણ મજા આવી અને અમે તો ખુબ જ સરસ રીતે આ સોશિયલ મીડિયા ઉપયોગ કરીએ છીએ અને હાલમાં તો અમારા બાળકો પણ યુટ્યુબ પર વિડીયો મૂકે છે એ લોકોના ફોલો પણ ફોલોવર્ જે હોય છે તે પણ સારા એવા થઈ ગયા છે એટલે અમને તો ખુબ જ મજા આવી રહી છે અને સોશિયલ મીડિયાનો ઉપયોગ તો લોકો એ કરવો જ જોઈએ જેમ મને આપણે જેમ જેમ ઉંમર વ તેમ તેમ આપણને ઘણું બધું શીખવાનું પણ મળે જ છે જેમ જોવા જઈએ તેમ આપણે મવી હોય છે પછી જાત જાતના વિડીયો હોય છે તે પણ આપણે ઓનલાઈન માધ્યમ દ્વારા જોઈ શકીએ ચાલો તો મળશું આપને મળીશું ત્યારેડીપમાં અંદર જે ઊડાણપૂર્વક છેને વાત કરીશું સોશિયલ મીડિયા વિશે
હા ભાઈ સારું મળીએ
હમ